હલો.
હલો હા મિત્ર મારો અવાજ તમને આવી રહ્યો છે.
હા મિત્ર આવી રહ્યો છે.
હા તમે શું મને અત્યારે સમય આપી શકશો થોડો.
હા મિત્ર હું ફ્રી જ છું.
મિત્ર આજે આપણેે વાત કરીશું ટેકનોલોજી. આજના વર્તમાન આધુનિક યુગને, ટેકનોલોજી નો યુગ કહેવામાં આવે છે. ટેકનોલોજી એ માનવ જીવન માં ક્રાંતિકારી પરિવર્તન લાયું છે. પ્રાચીન સમયમાં જે કામ કરતા કરવા માટે દિવસો કે મહિનાઓ લાગતા લાગતા હતા તે આજે મિનિટમાં કે સેકન્ડમાં થઇ જાય એટલી મોટી ટેકનોલોજી આવી ગઈ છે. કમ્પ્યુટર ઇન્ટરનેટ સ્માર્ટફોન કૃત્રિમ બુદ્ધિમતા રોબોટિક્સ અને આધુનિક સંચાર સાધનો ના વિકાસના કારણે સમગ્ર વિશ્વ એક વૈશ્વિક ગામ બની ગયું છે. ટેકનોલોજી એ જીવનને વધુ સરળ ઝડપી અને સુવિધાજનક બનાવ્યું છે. ટેકનોલોજી એટલે વિજ્ઞાન ના સિદ્ધાંતો અને જ્ઞાનનો ઉપયોગ કરીને માનવજનની સમસ્યા નિરાકણ લ કરણ લાવવા માટે વિકસાવવામાં આવેલી પદ્ધતિ છે.
સાધનો અને યંત્રો ટેકનોલોજીને હેતુ માનવજીનને વધુ સરળ અને સુરક્ષિત અને કાજાસમ બનાવવાનો છે.
માનવ ના ઈતિહાસમાં ટેકનોલોજી નો વિકાસ સતત થયો છે. શરૂઆતમાં માણસે પથ્થરના સાધનોમાંથી ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ ખેતીના સાધનો ચક્ર વરાળ યંત્ર વીજળી ટેલિફોન રેડિયો ટેલીવિઝન કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ જેવા આવિષ્કાર થયા. આજે કૃત્રિમ બુદ્ધિમ દ્વારા ક્લાઉડ કોમ્પ્યુટિંગ ડ્રોન ટડી પ્રિન્ટિંગ અને અવકાશ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે.
શિક્ષણમાં ટેકનોલોજી નો પણ ખુબ મોટી માત્રામાં ઉપયોગ થાય છે.
ટેકનોલોજી એક શિક્ષણ ના ક્ષેત્રમાં નવી ક્રાંતિ સર્જી છે.
સ્માર્ટ કલાસરૂુમ ઓનલાઈન શિક્ષણ ડીજીિટલ લાઈબ્રેરી વિડીયો લેક્ચર શૈક્ષણિક એપ્લિકેશનસ વિદ્યાર્થીઓને સરળતાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. કોરોના મહામારી જે અત્યારે આવી હતી.
તે દરમિયાન ઓનલાઈન શિક્ષણ લાખો વિદ્યાર્થીઓ શિક્ષણ ચાલુ રાખવાવામાં મહત્વની ભૂમિક ભજવી હતી જે સમયે ગાળ દોરા પર ઘણા બધા વિદ્યાર્થીએ પોતાનું શિક્ષણ શરૂુ રાખ્યું હતું. અને જ્ઞાન મેળવ્યું હતું. આરોગ્યના ખેતમાં પણ ટેકનોલોજી ખૂબ મોટી માત્રામાં વપરાય છે. આધુનિક મેડિકલ ટેકનોલોજી ના કારણે ગંભીર રોગોનું પણ વહેલુ દંડ થઈ શકે છે અસરકારક સારોવારસ કે બન છે. મોટા મોટા રોગો નું પણ ટેકનોલોજી દ્વારા નિરાકરણ લાવવામાં આવે છે. ટેકનોલોજી મેડિકલમાં નહી તે ખેતી માં પણ ઉપયોગમાં આવે છે ઉદ્યોગ માં પણ ઉપયોગમાં આવે છે.
ખેતી માટે વિવિધ આધુનિક યંત્રો ટ્રેક્ટર ઉજક વાટાવાળ બીજ હવામાન આગાહી ખુશી હે ઉપયોગ ખેડૂતોને ઉપર વધારે છે ટેકનોલોજી નો ઉપયોગ દ્વારા ખેડૂતો ખુબ કાર્યક્ષમ બને છે અને આધુનિક યંત્ર નો ઉપયોગ દ્વારા તેઓ વધુ માત્રામાં પાક નું ઉત્પાદન કરી શકે છે અને નફાકારકતા અને પોતાની કાર્યક્ષમતા વધારી શકે છે ઉદ્યોગમાં પણ ખુબ મોટી માત્રામાં ટેકનોલોજીનો ઉપયોગ થાય છે મશીનો ઓટોમેશન રોબોટ ઉત્પાદન ઝડપ થાય ને સારી ગુણવત્તા વાળું થાય છે શું મિત્રો તમે પણ કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે
હા મિત્ર તમે કીધે એ રીતે કે ટેકનોલોજી એટલે વિજ્ઞાન અને નવી શોધન આધાર માનવ જીવનની ઝડપી અને સુવિધાજનક આજના આધુનિક યુગ માટે ટેકનોલોજી આપણા જીવનનો અભિનગ ભાગ બની ગયો છે અને મોબાઈલ ફોન કમ્પ્યુટર ઇન્ટરનેટ કૃત્રિમ બૃદ્ધિ એ આઈ રોબોટ્સ અને ડિજીિટલ સેવા એ આપણા જીવનમાં મોટો પરિવર્તન લાવ્યો છે કારણે શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ જોઈએ તો શિક્ષણ ક્ષેત્રમાં ટેકનોલોજી નું મહત્વ ખુબ જ વધી ગયું છે અને વિધાર્થી થ ઓનલાઈન ક્લાસ ડિજિટલ ડિજિટલ પુસ્તકો શૈક્ષણિક એપ્સ અને વિડી વિડીયો દ્વારા સરળતાથી અભ્યાસ કરી શકેછે ઇન્ટરનેટ ના કારણે વિશ્વભરની માહિતી થોડા સેકન્ડમાં મળી જાય છે આજે વિદ્યાર્થીઓ ઘર બેઠા નવી ભાષા કમ્પ્યુટર પ્રોગ્રામિંગ અને અન્ય ઘણા વિષયો શીખી શકે છે અને તમે પૂછ્યું એ રીતે કે મેં મેં પણ ટેકનોલોજીનો ઉપયોગ કર્યું છે એમાં એમાં ખાસ કરીને મે આ સ્ટડી માટે ટેકનોલોજી નો ઉપયોગ કરીએ છીએ કારણ કે એમાં ઓનલાઈન વિડીયો વિડિયો જોઈને ઓનલાઈન સ્ટડી પણ કરી શકે છે તો હું ખાસ કરીને મોબાઈલ કમ્પ્યુટર દ્વારા સ્ટડી કરું છું અને આરોગ્ય ક્ષેત્રમાં ટેકનોલોજી જો જોઈએ તો હોસ્પિટલોમાં આધુનિક મશીનો દ્વારા રોગો નો ઝડપથી અને ચોક્કસ નિદાન થાય છે અને ઓનલાઈન ડોક્ટરની સલાહ ડિજિટલ રિપોર્ટ અને ટેલમેડિસન જેવી સુવિધાઓ દર્દીઓને ઘણો લાભ થાય છે અને નવી ટેકનોલોજીના કારણે ઘણી ગંભીર બીમારીઓની સારવાર પણ શક્ય બને છે. અને ખેતી ક્ષેત્રમાં જોઈએ તો ખેતી ક્ષેત્રમાં પણ એવા ઘણા બધા આધુનિક સમયમાં ટ્રેક્ટર ડ્રોન પણ પછી ટપક જાય છે અને હ હવામાનની માહિતીનો ઉપયોગ કરીને વધુ ઉત્પાદન મેળવી શકે અને નવી ટેકનોલોજી ખેડૂતોનો સમય મહેનત અને ખર્ચ બચાવે છે અને એવી જ રીતે આપણે જોઈએ તો બેંક બેંકોકમાંસે પછી એવા ઘણા બધા જેમાં ટેકનોલોજી નો ઘણો ફાયદો પણ છે અને નુકસાન પણ છે. તો ફાયદામાં જોવા જઈએ તો સમય અને મહેનત ની બચત થાય છે. કામ ઝડપથી અને વધુ ચોકસાઈથી થાય છે. શિક્ષણ અને માહિતી સરળતાથી ઉપલબ્ધ થાય છે. અને આરોગ્ય સેવાઓ વધુ સારી બને ડિજિટલ સેવાને જીવન સરળ બને નવા રોજગાર અને વ્યવસાય ના તકો પણ ઉભી થાય છે અને ટેકનોલોજી ના કારણે કેટલાક ગેરફાયદા પણ છે જે મોબાઈલ અને ઇન્ટરનેટ નું વ્યસન વધી શકે છે કારણ કે અમુક જણ ઘણ બધા આખો દિવસ ઉપયોગ કરતા હોય છે મોબાઈલ ફોન નો પણ એટલો બધો ઉપયોગ કરવો યોગ્ય નથી અને સાયબર ગુનાઓ અને ઓનલાઈન છેતરપિંડી નું જોખમ પણ રહે છે. ખોટી માહિતી ઝડપથી ફેલાઈ શકે છે પછી વધુ પડતો સ્ક્રીન સમય અને આરોગ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે. કેટલી જગ્યા એ મશીનોને કારણે રોજગારી પર અસર પડી શકે એવા ઘણા બધા કારણો છે જે ટેકનોલોજી ના સારા માટે પણ છે અને ખરાબ પણ છે. પરંતુ આપણે એનો કઈ રીતે ઉપયોગ કરીે એ આપણા પર ડિપેન્ડ તો ટેકનોલોજી એક શક્તિશાળી સાધન છે. તેનો યોગ્ય અને જવાબદારી પૂર્વક ઉપયોગ કરવો એ કરવામાં આવે તો તે દેશની વિકાસ અને સમાજના કલ્યાણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે પરંતુ તેનો અંતિરેક અથવા ખોટો ઉપયોગ નુકસાનકારક પણ બની શકે છે. તેથી ટેકનોલોજી ન સમજદારી પૂર્વક અને સંતુલિત ઉપયોગ કરવો એજ સાચી પ્રગતિ ન માર્ગ છે તો તમે શું કેશો મિત્રો
તમારા કહ્યા પ્રમાણે ટેકનોલોજી ના ઘણા લાભ છે અને કેટલા પણ છે જીવન સરળ બને છે ઝડપી બને છે. અને આરામદાયક બને છે. શિક્ષણમાં પણ ઘણી બધી સુવિધાઓ મળી રહે છે અને આરોગ્યમાં પણ ઘણી બધી ગુણવત્તા વારી યુગ મળી રહે છે. ખેતીટીમાંસહૈ ઉદ્યોગમાં સહાય અને સમયની પણ બચત થાય છે. બધા ટેકનોલોજી ના જેટલા બહ બધા છી. મોબાઈલ અને ઇન્ટરનેટ નું વ્યસન વધે છે સાયબર ગુના જે વર્તમાન સમયમાં ખુબ મોટી માત્રામાં થઈ રહ્યા છે. ઘણા બધા લોકોને તેમના અઉન્ટમાંથી પણ પૈસા કાપી લેવામાં આવે છે. મશીનોનો પણ ખૂબ મોટી માત્રામાં ઉપયોગ થાય છે. તેઠી કેટલા બધા લોકોની રોજગારી પણ ઘટે છે. આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરતી વખતે ખૂબ સાવ ચે થી રાખવી જોઈએ સમજદારી પૂર્વક અને જવાબદારી પૂર્વક તેનો ઉપયોગ કરવો જોઈએ જો વિદ્યાર્થી તેનો ઉપયોગ કરતા હોય તો વિદ્યાર્થીઓ તેને જરૂરી હોય તે માહિતિત અને સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ સોશિયલ મીડિયા પર સમયનો બગાડ ન કરવો જોઈએ સાયબર સુરક્ષાના નિયમોનું પાલન કરવું જોઈએ અને વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખવી જોઈએ ટેકનોલોજી માનવ જીવન માટે એક અમૂલ્ય ભેદ છે તેનો યોગ્ય ઉપયોગ માનવજન ને વધુ સ્ધ વધુ સુખી સમૃદ્ધ અને પ્રગતિશીલ બનાવી શકે છે પરંતુ જો તેનો દુરુપયોગ કરવામાં આવે તો તે નુકસાનકારક પણ બની શકે છે તેથી ટેકનોલોજી નો ઉપયોગ આપણે જયારે પણ કરીએ તેનો મુખ્ય હેતુ માનવ કલ્યાણ શિક્ષણ વિકાસ અને પર્યાવરણ ના સંરક્ષણ માટે કરવાવ જોઈએ યોગ્ય દિશામાં ઉપયોગ કરવામાં આવે તો ટેકનોલોજી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ ત્યારે આપણે ખૂબ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
ટેકનોલોજી સમાજ કલ્યાણ માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે ટેકનોલોજી પ્રગતિ નો માર્ગ છે પરંતુ તેનો સમજદારીપૂર્વક ઉપયોગ અને માનવ હિતનો ઉપયોગ કે સાચી સફળતાશે
જો તેનો ઉપયોગ ગમે તેમ કરવામાં આવે તો તે મોટી સમસ્યા પણ સર્જી શકે છે એથી ટેકનોલોજી નો ઉપયોગ ખૂબ સાવચેતીથી કરવો જોઈએ અને જવાબદારીપૂર્વક કરવો જોઈએ તમે મિત્રો શું કેહેશો તેના માટે
હા મિત્ર તમારી વાત સાચી છે ટેકનોલોજી ના ઘણા ફાયદા ગેરફાયદા તમે કીધા એ રીતે પણ છે અને એનો ઉપયોગ આપણા પર ડિપેન્ડ કરે છે તો આપણે કઈ રીતે એનો ઉપયોગ કરીએ એના પર એ રહ્યું છે તો શિક્ષણ ઘણી શિક્ષણ માટે અને એવા ઘણા ઘણી રીતે આપણને ટેકનોલોજી નો ઉપયોગ કરી શકાય છે તો એનો આપણે સમજદારી પૂર્વક ઉપયોગમાં લેવું જોઈએ કારણ કે એમાં ઘણી બધી સાચી અને ખોટી માહિતી પણ હોય છે તો એનાથી આપણે બચવું જોઈએ અને હા મિત્ર તમે મને જે સમય આપ્યો એના માટે હું તમારો આભાર માનું છું
તમારો પણ આભાર